હલો હા
આવાજ આવી રયો?
હા આવી રહ્યો
આવે હે કે
હોવ.
શું કરે?
કશું નય. બસ બેઠેલી તમે હું કરો?
કઈ નય બસ.
મન લાગ્યું કે ફોન તારી જોડે નય હોય એમ લાગ્યું
કઈ પપ્પા જોડે હતો ફોન.
હા એટલે જ મેં કોલ નહી કર્યો કાલે.
હા કઈનય કોલ કરવાની એ તો આપી દે પપ્પા જોડે હોય તો
એટલે કોઈ કામ સારું બહાર હોય તો ખબર નઈ ને
હોવ કઈ નઈ એ એકવાર કોલ કરીને પૂછી લેવાનું તમારે
હોવ.
હમ કહીશ ખાવા
હા.
શું કરો હો હેલો
કસું નહી કરતી
હમ.
તમારામ અવાજ કટ થાય કે મારામ?
ખબર નહી મારામ તો આવે છે અવાજ.
મારામ પણ આવી રહ્યો.
હમ.
આજે કોલેજ આવે?
આમ આવેલાને કોલેજ તમે
હા આવી તી.
કઈ આવેલી?
આવી તી હું પણ કોલેજે.
સંસ્કૃતના લેક્ચર નહીં ભર્યો તે
કારણ કે અમાર બીવાળ નય હતો.
કા બી વાળા ને હતું એ વાળા નહતું.
હા સોરી સોરી અમર નય હતો એ વાળા બિ વાળા ને જ હતો.
એ માંથી તું.
હા મારે છેસે સનનું નંબર
હ ચારસો છન્નું સાતસો અંગનેએસીથી છે કેમ
સચો સાતસો અગયાર થી સાતચો અગયાર થી સ્ટાર્ટ છે
હમ્મ હમ્મ
એટલે કાલે પણ નહી લેવા સંસ્કૃત અને આજે પણ
ઓ હ
સર આવતીલા હમું લાગ્યું કે અમારે ક્લાસ લેવા આવી રહ્યા પણ તો ટીવાય વાળા લેવા ગેલા.
હે તો સેલોચ ભર્યું ને તમે
હા મેજેને તો ભરીયો. એમાં તમે નહીં હતા ને રૂમમાં. ના એમડીસીને તો સરેજ કરી, હા. હા.
એમની છે, પેલો મેજર હતો આમ, પછી એસ રહ્યું તો.
હા.
હા.
તમારે એમ ડી સી માં હુ શે?
અમારે એમ ડી સી માં ઈકોકો. તમારી હિન્દી, ઇકોનોમિક્સ અ તમારી હિન્દી હે ને, હમ્મ હ
એટલે
હે!
આમાં તો સર હિન્દી નુ લેતેલા, ખબર નિંદ્રાત આય ને સર એ હિન્દી એ તે કઈ પેપર હી ની ખબર, કીધું જ નહીં સરે.
હમ્મ
હ ખાલી બહાર ની વાતો કર્યા કરે.
હમ્મ પોઈન્ટ ઉપર આવેજ ની કેમ ને, અલગ-અલગ વાતો કરે.
આજતે ગુજરાતી ના ગુજરાતી નું આવી ગયેલું કઈ.
હમ્મ
હામ તો મીરાબાઈ ના ગુરુ કોણ હતા? એ તો આપણું અ ભણવામ પણ નત આવ્યું, પૂસ્યું પણ નહી કંઇ તને
હમ્મ, તો એ નમ્રતા મેમ આવેલા?
ના સર.
ઓ, સર મુકેસ સર?
ના, અનિલ સર હતા, અનિલ ખાવડા.
હમ્મ
હા.
હમ્મ, તો કોણે આન્સર આલ્યો.
અરે કોઈને જ નહી ખબર હતો, શેલે રાહુલબાઈ ને પણ નહી ખબર હતો.
હમ્મ
અરે રોજ વિચારા પડી ગી ને હિ વાળ કઈ? અને મીરાબાઈ ના ગુરુત કોણ હતા? તે જ આપણું ખબર નહ હતી.
હા, હમ્મ હમ્મ, ખરેખર હે.
હમ્મ
બસ સરે કીધું કે એ આવહે.
હમ્મ, કાઈ કીધું કે સરે?
પછી સરે કીધું તો કે દેખો. આપડા, આપડા બધા ઈન્ડિયામાં એમસ પાછળ રહી જાય એટલે પેલા ઓસ્ટ્રેલિયા વાળા ને એવા બધા આગળ નકળી ગયા, એમકે એ આઈ માં.
હમ્મ.
આ.
કેતા તો હોય ક્યાં
હા.
હમ્મ હમ્મ
એમે તો પેલા, હો હકોરિયન વાળા હિ બધા, આમકે મો બાઈલ ને હેમ તેમ આગળ ની આપડી ઈન્ડિયા
કેતા હોય શે તો?
હમ્મ, ડેટાને વાપરાય અટકાય હા આ
કયરો અવાજ.
અથેયરો હવે
હા આવી રો છે અવાજ, અવાજ આવી રો?
હવે આવી રો.
હેલો
હાલો
આવે કે અવાજ?
આવે જ છે.
હમ્મ
હમ્મ
કઈ બીજું.
બીજું કઈ નહી એમ કય એમ કે આપ એમઝ પાસલ છે હું ઉદાહરણ હું આલુ પછી બન તઅ પેલા ઈંગ્લિશ વાળા, હામા રુમ્માં, બે છોરા થા તે ફોન દેખતેલ સરનો ઉપ કોલ ચાલતા રમતી મા
હમ્મ, ખરેખર આ પાછળ જ છે.
પા્સલ બટાહો અને, ફોન દેખતેલ ગેમ રમ પેલા દેખતા હતી ને અલગ વાત, પણ ગેમ રમતેલા સર રહતાને ને, કાજ મે તો શનિવાર હતો, એટલે બધા પબ્લિક ની હતી એટલે દેખાય જ જાય કે
હા, છેન તો લડતા હોયરે.
અમારા ક્લાસ માં આવવાનું, તમે કહેતા હતા તો હુ બેવા, બે માર્ક્સ કે પાંસ માર્કસ વધારે આલ્દુસ. એમ કે
હાય, હેને, એ લોકોની વચ્ચેજ એ બધા, આખા રૂમ ની હર સાંભળવું પડે કેમ?
આમ, કોઈક કઈ ને મેડમ ફોન ને એવું વધું લઈ લે. કોઈક મેડમ નુ નામ લીધેલું સરે.
એ જલ્પા મિસ લઈ લે ખર તરત.
જલ્પા મેડમ ની, બીજા કંઈક મેડમ સેને ઇનું.
તો લઇ લેહુ. અમારા ક્લાસમાં પણ એવું જ થયું, પેલા વિનય સર, લેક્ચર નથલેતા, પાછળ વાળી છોકરીન હેન મોબાઈલ સલાડ તીલી હ,
ને એક દિવસ હું હતી ન તો, મારી જોડે પણ એક છોરી મોબાઈલ દેખ ડેલીનો તો મને હે ને કે સર આપણું કદી ઉભા કર દે તો હુ કરવાનું?
હમમ, તો હું પણ એ, એજ બેન્ચ જ બેઠી
પણ એટલી વાર તો કંટ્રો , પણ ક્લાસ સાલે એટલી વાર કંટ્રોલ કરાય કે, હમ,
તેર હું રે, એક કલાક પણ ની બેસાય ન્યા,
હાચી વાત
હમ,
બીજું શું કરો શાંતિ,
શાંતિ,
હ,
એક ઓર કરજો, હા કારનું ઓરાખ હે,
ઉભા રો હો,
હલો હા,
હજુ વાર સે સાત થાય જ તે,
હમ,
બાર કમ્પ્લીટ કરવાની્
હ ઓ,
બાર યા દસ ચાલે,
હમ તમારે,
માં કેટલો મેં ખાલી એક જ થાય હશે હજુ રાહુલ ભહેત વાત કરું, હજુ રાહુલભાઈને કોલ કરું તો,
હે બંધા તો, પૂરું કરી દું હ હા,
ને તમે પૂરું થઈ ગયું.
માતાજી વા છે કા નઈ થયું મારે કંઇ,
તો સરે મેસેજ પણ કરી દેલો હ,
હમ,
એક મિનિટ હ, ચાલુ રાખો
હ ઓ,
મોટાપા જીયા જી‌વને અયા, એ પીયો નાહિ હે, હાલો, હલો,
હલો,
નીતા હા,
હા બોલ,
બોલી થી હા,
સુ,
હા આવી રી, બે મિનિટ કમ્પ્લીટ, કર દવા દે મન ની બોલા,
કોણ બોલાવે, હેલો,
મારી બેહેન મહેમાન આયા ને તો મોટા પ્પાને બોલાવા કીધાં એમ.
હમ,
એટલે,
હમ, હ તમારે ઓળી દીધું હ,
હા નાની નાની મક્કી છે બીજાને તો, રાહુલભાઈને તો હજુ ગાળવી રહમકે,
હે એ તો બ
બધું જ કમ્પ્લેટ ઇમ તો જાય ને ખબર, ડગરા પાણી પીવાડવાનું, ખાવા નાખવાનું, રાહુલભાઈ.
બધું જ દૂધ પણ કાઢ થી,
હા એમ તો બધું જ,
બધું જ કરે હું હમમ,
મને કે કે તું કામ નઈ કરે એટલે તું કરી દો એમ કે,
હમ ત્રીકોણ કરેલો,
હા કરતેલી હમણાં મક્કી ગાળાવા ગયા.
હમ,
હા,
આટલો ટાઈમ વાત કરી કે તે હમ,
હા બાર મિનિટ ચાલો રાખે એમ કે,
હમ,
એટલે,
કોલેજ આવીને પછી ઘરે એવું કામ એમ,
આ ફૂલ કામ હીંદ્સે,
હમ ઘણું જ કામ આવે મૂકવાનું.
આમ પણ ડગરા ડોવા બધા છે બધું જ હીર હીરને જ ભરો એમ,
હા વાડી વાડી યુદ્ધ કરે એ લોકો,
હા એમ કે રા ભચા જાય ને ત્યારે, ખાવા નાખવાનું જ એટલે એ બધા ગાંગર સાલુ જ થાય જાય એમ, ડગરા ડોબા હા, કારણ કે અરે દિવ્યા તું મને પૂસે જ ન તારે કરતા મારે ઘણું કામ એમ કે, કામ,
હજી વાર છે બે મિનિટ,
બે મિનિટ ની વાર, તે ચોપડા લઈ લીધા.
મને લઈ લીધા ચોપડા.
હલો,
લઈ લીધા હલો,
અ મને તો અહીના મટીરીયલ નું નામ જ ખબર હતી તાર કઈ ના કઈ ના ના ગુજરાતી ના તો ખબર.
ત કાઈ સોમવારે આ આવજ જે લખી આવેલી.
સોમવારે મારાથી ની અવાય હવે.
ની અવાય તો?
કદાચ અ તો ઓ કર દેજે.
હે ને?
હલો, કર દેજ.
ગુજરા ખાલી ગુજરાતી નો કરવાનો ને?
ગુજરાતીના બે મટીરીયલ તો મળે જહે એક નહી મળે.
કંઈ નહીં?
કો
અને સંસ્કૃત?
સંસ્કૃત ત અશું એ લીધા સે.
હમ, કાલે ગુજરાતી ને?
હ.
તો કઈ નહી.